ઓકે અવાજ આવેલો છે ને મારો?
તમારો અવાજ આઈ રહ્યો છે મારો સંભળાઈ રહ્યો છે તમને?
હા, એકદમ સ્પષ્ટ રીતે.
અચ્છા કઈની તમારા શહેરમાંથી નીકળતી હતી તો વિચાર્યુ કે તમને પૂછી જોઉં કે તમારા શહેરમાં કઈ ખાસ છે?
અ મારા શહેરનું નામ તો ખબર છે ને તમને નડિયાદ.
તો તમને જણાવ્યું
તો ક્યારે સાંભળ્યું છે કે નડિયાદમાંથી આ વસ્તુ ફેમસ છે જાણીતી છે. કોઈ પણ મંદિર હોય શકે કોઈ પણ ઓકે. તો એ સિવાય પણ ઘણું બધું છે અ તમને ખબર છે અ સરદાર વલ્લભભાઈ પટેલ? કે જે લોખંડી જાણીતા હતાં.
હા.
અ એમનું જન્મસ્થાન કે એમના જન્મનું સ્થળ અ અમારી નડિયાદ સિટીમાં જ આવેલું છે નડિયાદ શહેરમાં જ આવેલું છે.
અચ્છા.
હા પછી જાણીતા સાહિત્યકાર છે ગોવર્ધન રામ ત્રિપાઠી નામ સાંભળ્યું છે એમનું?
ના આજે પેલી વાર સાંભળ્યું હ.
ઓકે, અ ગોવર્ધનનરામ ત્રિપાઠી એક જાણીતા નવલકથાકાર હતા અ નોવેલ્સ લખતા હતા એ અને લાઈક આખા ભારતમાં એ ખૂબ જાણીતા હતા એમની નવલકથા માટે તો એમનું જન્મસ્થાન પણ નડિયાદમાં જ આવેલું છે.
બરાબર.
અને એમના નામે એક એમનું જે ઘર છે અ એ ઘરને ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યાં બધા અ આખા ગુજરાતના લેખકો, કવિઓ ભેગા થાય છે ને ચર્ચા વિચારણા કરીને આનંદ કરે છે.
બરાબર છે બહુ સરસ, આ તો તોય ફરવાની વાત ખાવામાં શું ફેમસ મલે છે?
અ ખાવામાં બે ચાર વસ્તુઓ છે જે અહિયાંની ઘણી ફેમસ
મેં ત્યાં તમારા ત્યાંનો ચેવડો કંઈક સાંભળ્યું છે અને બીજું છે દાલ પૂરી
અ ચે એ ચેવડું નથી કેવાતું એને ચવાણું કેહવાય છે. અ નવીચંદ્ર સોમાલાલ હા, શાનું ચવાણું? અચ્છા વળી એક ચુ લી ખાલી ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ઘણું પ્રખ્યાત છે. કે ભારતીય જે લોક આવે છે એ લોકો સાથે લઈ જવાનું પસંદ કરે છે.
બરાબર છે.
અને દાલપોર વાત કરી તો અહં જ્યોતિ નામની જયારા અમે નાના હતા તો એક નાના કઈ દુકાન હતી જતિ કરીને અ એ લોકો દાલપુરી બેચતા અરે એટલી સ્વાદિષ્ટ દાલપોરી હતી કે આજે લોકો ખુબ મોટી રેસ્ટોરન્ટ કરી છે. જેમાં દાલપુરી મેન આઈટમ તરીકે વેચાય છે અને આજ સુધી એનો ટેસ્ટ જરા પણ બદલાવો નથી એજ સ્વાદ અને એજ ચોખાઈ. એજ રેટ મા એ લોકો એકદમ સારી વાનગી પેર રહ્યા છે.
જયારે મેં સાંભળ્યું ને ત્યારે મને નવાઈ લાગી કે દાલપુરી એ પણ કઈક ડીશ છે એમ કારણ કે જનરલી દાળ પૂરી દાળ શાક હોય, કે રોટ પુરી શાક હોય, પણ દાળ પૂરી કઈક વસ્તુ નવીન લાગી તો મેં કીધું કે નડિયાદ ફેમસ છે તો તમારા સિવાય બીજું તો કોણ જાણતું હશે તો લાવ તમને પૂછી લોઉ
અ દાલ પુરીમાં કેવું છે કે આપડે જનરલી દાળ ભાત ખાતા હોઈએ છીએ તો દાળ ભાત ના આપણે તુવેરની દાળ ખઇ ખાતા હોય છે બરાબર પણ આ જે દાળપુરી છે, એમ આઈ એમાં એ લોકો વધારે પડતી ચણ ની દાળ વાપરે છે.
બરાબર.
અને એમાં કોઈ જાતનો વઘાર કરવામાં નથી આવતો બટ એમાં ડુંગળી ટામેટા અ મરચાં મસાલા નાખીને એટલું સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે કે અ દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે એને
ના નવાઈ ની વાત છે અને હું પણ અત્યારે જતા તો ટાઈમ નથી પણ જયારે વળતા આવીશ ને ત્યારે હું જરૂર થી ચખ ચાખવાઈશ અને તમે પણ સાથ આપજો તો વધ વધારે આનંદ થશે.
ચોક્કસ ચોક્કસ
બીજું શું ચાલે છે તમે શું કરી રહ્યા છો અત્યારે
અ હાલમાં તો મારું એક ટ્યુશન સેન્ટર ચાલી રહ્યું છે, અ અત્યારે એની પર ધ્યાન આપી રહું છું સાથે સાથે એક મારી પોતાની કંપની પણ છે વર્ધન ગ્લોબલ કરીને નામ છે એનું અ એનું પણ એક્સપન્શન નથી થોડા આઈડિયાસ ચાલી રહ્યા છે મગજમાં એની પર વિચારણા ચાલુ છે અને અત્યારે તમે જાણો છો એમ એઆઈ નો જમાનો છે. તો એ આઈ ના જમાનામાં આપણે પાછળ ના રહી જઈએ એના માટે મારું એક ત્રીજું વેન્ચર છે કે જે એક એ આઈ કંપની છે કોકો કરીને અ એની પર કામ ચાલી રહ્યું છે.
બરાબર છે તો તમે કીધું એમ કે તમે ટ્યુશનો કરી રહ્યા છો તો મારે થોડુંક તમારા જોડે થી અ કેવી હેલ્પ જોઈતી ટીપ્સ જોઈતી હતી કે અત્યારના જમાનામાં જે બાળકોનુંું મગજ હોય છે ને એ બહુ જ કેહેવાય ને વિચ હોય છે ઘડીકમાં એનો ચંચલ સ્વભાવ ઘડીકમાં એનું ચીડિયાપણું બહાર આવે છે તો એવા બાળકોને આપણે કેવી રીતે ભણાવવા જોઈએ કારણ કે હું પણ એક શિક્ષક બનવા જઈ રહી છું તો મને થોડીક તમારા તરફથી જો કઈ ટીપ્સ મળી જાય તો હા
અ આ આ વસ્તુમાં સૌથી પહેલી રી વાત છે એ છે જનરેશન કેમ.. કે આપણી જનરેશન અને અત્યારની જનરેશન ની વિચારધારામાં ઘણો બધો ફરક છે એ લોકો આપણે જમ નથી વિચારી શકતા.. તો એમને હેન્ડલ કરવા માટે એમની સાથે કામ લેવા માટે એમને ભણાવવા માટે આપણે સૌથી પહેલા એમને મિત્ર બનવું પડશે એમની વાત સાંભળવી પડશે કારણ કે અત્યારે એક સમસ્યા મેં ઓબ્ઝર્વ કરી છે નોંધી છે એ છે કે છોકરાઓ.... અ અકેલા પણો મહેસૂસ કરી રહ્યા છે મેં જે વાત કરી કોકોની કે જેની વાત કરું છું બરાબર.. એ આ... આખું આખી કંપની કે આખા સ્ટાર્ટઅપ ની સ્ટાર્ટઅપ નો આઈડિયા આની પર બેઝ છે કે સ્ટુડન્ટને કોઈ કંપનીને મળી કે જેની સાથે દિલથી ખુલીને વાત કરી શકે અને એની એના... પ્રશ્નો ન નિરાકરણ લાવી શકે તો છોકરાઓ સાથે કામ લેવા માટે એમની જોડે અ અ એમને સારી રીતે ભનાવવા માટે એમની સાથે... તરીકે અથવા તો અ થોડક પ્રોટોકોલ વગ આપણે ઇન્વોલ્વ થવું પડશે અ સુડટ સાથે જેથી આપણી સાથે ખુ ખુલ્લા મને વાત કરી શકે
હા એ તો મેં જોયું છે કે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે શિક્ષક ને તો મગજ થી આપણે એક કેવાય ને શિક્ષકની જે છબી હોય ને કે એકદમ કઠોર સ્વભાવ હોય એનો એનો ભણાવવાનો એકદમ સ્ટ્રિક્ટ હોવું જોઈએ અને એને તો સખ્તાઈથી જ વર્તન કરવું જોઈએ તો ઘણી વાર મારે એવું થતું હોય છે કે જયારે કોઈ આજુબાજુના એ વાતાવરણમાં હું જોઉં ને બીજા શિક્ષકોને તે જોઈને મને એવું લાગે છે કે હું કંઈક વધારે પડતી આ લોકો સાથે બહુ ફ્રેન્ડલી નથી રહેતી ને કારણ કે જે એ લોકો તરત.. ને ખખડાઇ નાખતા હોય છે કે એને મા મારતા હોય છે કે નથી આવડ્યું તો એને કક પનિશમેન્ટ આપી દેતા હોય છે જયારે મારો થોડો લોકો કરતા બે અલગ છે કારણ કે એક ટાઈમે એ લોકો ભૂલી જતા હોય છે કે એ પણ એક સ્ટુડન્ટ હતા તો જો એમના.. શિક્કો આવી રીતે ભણયા તો ચાલ એ જનરેશનમાં એ જ ભણી ગયા પણ હવેની જનરેશનમાં ઈમોશનલ જે હોય છે વધારે હોય છે ઇમોશનલ વધારે હોય છે લોકો
હા સાચી વાત કરી અ તમે કીધું એમ કે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એની અંદર એક મર્યાદા હોવી એક પ્રોટોકોલ હોવો એ આજના સમય સમયમાં પણ જરૂરી છે કે આપણે એક મર્યાદા સાથે વર્તન કરીએ.. અ વિદ્યાર્થી સાથે બટ એનો મતલબ એવું ના હોવું જોઈએ કે આપણે અ આપણા ગુસ્સાનું કારણ કે અ આપણી સખ્તાએ એ છોકરાઓ ઉપર થોપી બેસાડીએ કારણ કે તમે જ કીધું કે જનરેશન ગેપ અલગ છે એ.. લોકો લાગણીશીલ વધારે છે અતારની જનરેશન છે. તેના બાળકો છે. એ વધારે પડતા લાગણીશીલ છે. તો એમના માટે આ વસ્ થોડી અઘરી બની જાય છે
અને એ લોકોના પર ભણવાનું અત્યારે જે છે ને એ પ્રેશર પણ વધારે સ્કૂલમાં પણ એ લોકો... લોકો પૂરેપૂરા દબાણની અંદર ભણતા હોય છે ઘરેથી પણ એક નોર્મલ બાળકનું જયારે મેં આખું શેડ્યુલ અ જોયું ને તો સવારનું છ વાગેનું બાળક ઉઠેલું હોય બે વાગ્યા સુધી સ્કૂલમાં હોય બે વાગ્યા છૂટે ત્રણ વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધી સ્કૂલ ટ્યુશનમાં આવે ટ્યુશન પછી પણ એને એક અધર એક્ટિવિટી માટેના ક્લાસ હોય છે કે કોઈને ક્રિકેટ રમવું છે ફૂટબોલ રમવું છે તો પાંચ થી સાત એમાં જઈ રહ્યું હોય છે તો એ બધું પરવારળને આઠ વાગે નવ વાગે ફ્રી થાય પાછું એને સ્કૂલ માંથી એટલું હોમવર્ક મળેલું હોય ટ્યુશન માંથી મળેલું હોય એ કરતા કરતા એને અગિયાર વાગે જાય તો આખો બાળકની આ જે સાયકલ છે જેમાં એ ચોવીસે કલાક.. પ્રેશરમાં રહે છે તો ક્યાંક એને.. ફ્રી ટાઈમ આપવો છે કે જ્યાં એની મરજીથી એ ભણી શકે થોડો
અ ચોક્કસ સાચી વાત ચોક્કસ સાચી વાત છે આજના બાળકો જે છે ને એ આર્થિક અને સામાજિક બંને રીતે દબાણમાં કામ કરી રહ્યા છે આર્થિક એવી રીતે કે એમના જે બાળકો છે અ સોરી માતા પિતા છે એ એમના... ુની મોઘે મો ફી ભરી રહ્યા છે તો એમની જોડે કઈક એક્સપેક્ટેશન છે બાળકો પાસેથી અને બીજું કે સામાજિક રીતે અ બીજા જે બાળકો છે એમની જોડે હરીફાઈ થવી જે પેરેન્ટ જાતે કરતા હોય છે કે બીજાના છોકરાના બીજા બાળકો છકરા માછ હોય કે ગુણ હોય સારા આવે છે એમના છોકરાના ઓછા આવે છે તો એ વસ્તુ એક દબાણ અ ઉત્પન્ન કરે છે બાળકોના મન ઉપર તો એ વસ્તુ નેગેટિવ છે અને એ બાબતે માતા પિતા એ પણ સમજવું જોઈએ.
એ તો વાત છે અત્યારના મા બાપને થોડુંક સમજાવું ને એ ટકી થઈ જાય છે કારણ કે જો એ લોકોને સમજાવવા જઈએ ને કે બાળકને જે કરવું છે, એ કરવા દો તો આપ એ લોકો એવું સમજે છે, કે આપણે એ લોકોને ભણ રસ નથી.
એકદમ સાચી વાત છે, રસ ના હોવાનું કારણ એ છે, કે એ લોકો આપણી સાથે અ લાગણી રીતે જોડે નથી શકતા.
હા
અને બીજી આપણે વાત કરીએ તો બાળકો મેં આગળ વાત કરીએ કે લાગણીશીલ હોય છે, તો એમને નાની નાની વાતમાં ખોટું લાગી જવું કે ટીચર બાબતે નકારાત્મક અભિગમ કેળવી દેવો એ બહુ સામાન્ય વસ્તુ છે, તો એ વસ્તુનું ધ્યાન એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે બાળકો સાથે અ શિક્ષણની જબદારી લેવી પડશે.
થોડુંક અઘરું છે, પહેલાના શિક્ષકો કરતા અત્યારના શિક્ષકો માટે એમની ડ્યુટી કરવી બહુ જ અઘરી છે.
ના બિલકુલ સાચી વાત છે.
કઈ નહી થેન્ક યુ તમે મારી સાથે આટલો ટાઈમ આપ આપ્યો અને અ નડ્યા શહેર હું ભૂલીશ ને હું જયારે પણ આવીઈશ ને ત્યારે વિઝિટ તો કરીશજ ને તમે મને દાલપુરી ચખાડવા લઈ જજો.
ચોક્કસ ચોક્કસ આપડે એક દિવસ નક્કી કરીશું જ્યાં હું તમને આખું શહેર ફેરવીશ.
ચોક્કસ મળીએ ત્યારે
ઓકે